અરે આજે વાતાવરણ કેટલું સુંદર લાગે છે ને ઠંડી ઠંડી પવન ફૂંકાઈ રહી છે અને મન પણ પ્રસન્ન થઈ જાય છે.
હા, સાચું કહ્યું જય્યારે આવી મીઠી પવન ચાલે ને ત્યારે બહાર બેસી ને વાતો કરવાની પણ ઘણી મજા આવે છે.
મને તો ખાસ કરીને વાદળોથે ભણેલું આ આકાશ તું ખુબ જ ગમે છે, આખું આકાશ એક અલગ જ સૌંદર્ય ધરણ કરી લે છે.
અને જયારે હળવો વરસાદ વરસે ને, ત્યારે માટીની સુગંધ ચારે પાછું ફેલાઈ જાય છે, એ સુગંધ ને શાંતિ આપતી હોય છે.
સાચી વાત, પ્રકૃતિના દ્રશ્ય જોઈ જોઈને. મનમાં નવી તાજગી આવી જાય છે, અને કામ કરવાનો ઉત્સાહ પણ વધે છે.
મોસમ બદલાય ને. ત્યારે વૃક્ષો અને છોડમાં પણ નવી ચમક જોવા મળતી હોય છે, બધું જ વધુ જીવન લાગવા લાગી જતું હોય છે.
મરે તો હરિયાળથી ભરેલા ખેતરો જવાનો પણ ખૂબ ગમે છે. દૂર સુધી ફેલાયેલી રિયલી આંખો ને ઠંડક આપે છે.
હાઆ અને પ પક્ષીઓનો મધુર કલરવ સાંભરીએ ને ત્યારે એવું લાગતું હોય છે કે, પ્રકૃતિ પોતે કોઈ સુંદર ગીત ગાઈ રહી હોય.
અવિમાસામાં ઘરમાં ગરમ નાસ્તા તો ખાવા ની અને, પરિવાર સાથે બેસવાની મજા જ કઈ અલગ હોય છે.
એકદમ સાચું! મોસમ માત્ર વાતાવરણ જ બદલાતો નથી. પરંતુ, લોકોના મનમાં પણ આનંદ અને ઉત્સાહ બરી દે છે.
મન
અભી તો
દરેક મોસમની પોતાની અલગ જ ચોડક હોય છે. દરેક સમયે કંઈક નવું શીખવી જાય છે.
હા! કોઈ મોસમ ઠંડક મરે છે ને, તો કોઈ મોસમમાં
મને તો એ મોસમ ખુબ ગમે છે. જેમાં સવારનું વાતાવરણ
સવારના સમય ખુલ્લી હવામાં થોડું ચાલવાથી શરીર બંને સારો લાભ મળે છે.
હું જ્યારે આ આકાશ એકદમ શોષ હોય ને
હા! સાચું કહ્યું કુદરત ના રંગો જેટલા નજીકથી જોઈએ ને તેટલા વધુ સુંદર લાગતા હોય છે.
ઘણી વધુ વૃક્ષોની અચછા આબે ને આસપાસ નું વાતાવરણ નિહારું છું
મને પણ એવો અનુભવ ગમતો હોય છે. થોડો સમય પ્રકૃતિની વચ્ચે પસાર કરીએ ને તો, મનનો થોડોક થાક દૂર થઈ જતો હોય છે.
મોસમ ના બદલાવ સાથે લોકો ના રોજિંદા કામ કાજમાં પણ થોડી ફેરફાર જોવા મળે છે.
પોતાના આરોગ્ય નું વધુ ધ્યાન રાખવામાં લાગે છે જેથી તેઓ તંદુરસ્ત રહી શકે છે.
અજીવન વ વધુ આરામદાયક અને સંતુલિત બની શકે કે
સાચી વાત છે. મોસમનો આનંદ માનવાની સાથે પ્રકૃતિનું જતન કરવું પણ આપવુંની જવાબદારી છે
બેન જય્યારે હરવી પવન સાથે વાદરો ધીમે ધીમે આગળ વધતા હોય છે ને ત્યારે આકાશ નો દ્રશ્ય ખુબ મનોહર લાગે છે.
હા બેન એ સમયે પ્રકૃતિનું સૌંદર્ય જાને વધુ ખીલી ઉઠે છે. અને ચારે બાજુ શાંતિનો અનુભવ થાય છે.
ઘણી વાર ઘરની બાર બેસીને આકાશને નિહાળતી રહો છો તમે કઈ રીતે પસાર થઈ જાય તેને ખબર જ પડતી નથી.
બેસીને આસપાસના દ્રશ્ જોવાનું ગમે છે મને એક અલગ જ આનંદ મળતી હોય છે. છે.
વૃક્ષોના પાંડા. પવન સાથે હળવેથી હલતા હોય ને ત્યારે જાણે કુદરત પોતાની ભાષામાં વાત કરતી હોય ને એવું લાગે છે.
અને પક્ષીઓની ચહક સાંભળીએ ને ત્યારે વાતાવરણ વધુ જીવંત બની જતું હોય છે.
રોકૃતેમાંરે હેરસ. ગી તો તેને વિશેષ મનાવે છે, કોઈ અંધબાર વગર પણ તેને સૌને આકર્ષે છે.
સાચી વાત છે, કુદરતી નજીક રહીએ ને, ત્યારે મનમાં સારા વિચારો પણ વધુ આવતા હોય છે.
મહને તો વિવિધ, માસામાં બદલાતા પ્રકૃતિના રંગો જવાનું ખૂબ ગમે છે.
હા. ક્યારેક હરિયાળી, ક્યારેક સ્વચછ આકાશ અને ક્યારેક વાદળનો છાયા દરેક દ્રશ્ય પોતાની રીતે સુંદર જ હોય છે.
હવે સુંદર મસ્ મા પરિવાર અને મિત્રોની સાથે સમય પસાર કરવાની મજા પણ વધે છે.
સાચી વાત છે. મોસમ નો સાચ
બેન તને નથી લાગતું કે મોસમ ના બદલાવ સાથે લોકોના સ્વભાવમાં પણ થોડો ફેરફાર જોવા મળે છે.
હા મને મને એવું લાગે છે. જયારે વાતાવરણ આનંદ મંદ હોય છે ને ત્યારે લોકો વધુ ઉત્સાહથી પોતાના કામ કરતા હોય જ છે. સાચું કહ્યું પ્રકૃતિ માણસને નવી શક્તિ અને નવી પ્રેરણા આપતી હોય છે.
ઘણી વાર હું બારી પાસે ઉભી રેઈ ને દૂર સુધી ના કાસ જોતી રહું છ
મને પણ આકાશ ના બલાતા રંગો જોવાનું બહુ ગમે છે. દરેક ક્ષને કઈક નવું જોવા મળી જ જતું હોય છે.
વૃક્ષો, છોડો અને ફૂલો પણ માસમની અસર પસ્ટડી ખાય છે. તેમને સુંદરતા વધુ નીખરી ઉ ઉઠે છે.
હા, અને તેમની સંભાળ રાખવાની ઇચ્છા પણ વધુ થાય છે કે પ્રકૃતિને જત તન કરવું ખુબ જ જરૂરી હોય છે.
મોસમનો આનંદ માત્ર જોવા માટે નથી પરંતુ તેને સમજવા માટે અને તેની સાથે જોડાવા મા ટે પણ છે.
એકદમ સાચું પ્રકૃતિ આપણને ધીરજ, શાંતિ અને સંતુલનનો
જયારે આપણે પ્રકૃતિની નજીકથી નિહારીય છીએ ને ત્યારે તે દરેક નાની વાત માં પણ સૌંદર્ય જોવા મળે છે.
પ્ર કૃતિનુ સાથ જીવનને વધુ સુખદ અને આનંદમય બનાવતો હોય છે.
મને લાગે છે કે મોસમ વિશે જેટલી વાત કરીએ ને તેટલી ઓછી લાગે છે કુદરત માં હંમેશા કઈક નવું જોવા મળે છે. છે.
હા, દરેક દિવસ તો વાતાવરણ થોડું અલગ હોય છે. અને એજ તેની ખાસિયત થાય છે.
ક્યારેક આકસ્મા નાના વા દરો તરતા હોય છે તો ક્યારેક આખું આકાશ એક સરખું દેખાય છે
અને જય્યારે સૂર્યના કિરણ વાદરોની વચ્ચે બહાર આવે છે ને ત્યારે દ્રશ્ય ખૂબ સુંદર લાગતું હોય છે
મદ પ્રકૃતિ ના આવો દઋશ્યો જોુને ચિત્ર બનાવાની પણ ઈચ્છા થાય છે
પ્રકૃતિ થી પ્રેરણા લયને કવિતાઓ ગીતો અને વાર્તાઓ
એકદમ સાચી વાત પ્રકૃતિ માનસ ની કલ્પના શક્તિ ને વધુ સમૂદ અને એકરૂપ બનાવે છે
અને મનમાં રહેલી ચિંતા પણ ઘણી હદ સુધી ઓછી થઈ જતી હોય છે
હા ખુલ્લા વાતરણમાં બેસીને પુસ્તક વાંચવાની મજા પણ કઈ અલગ જ હોય છે
હા શાંત વાતાવરણમાં વા કરીને તો વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાતું હોય છે
જરૂર પસાર કરવો જોઈએ
એકદમ સાચું પ્રકૃતિનો સાથ માણસને આનંદ શાંતિ અને નવી ઉર્જા આપે છે
અમને પ્રકૃતિને જ તન કરીશું ને તો આવનારી પેઢી તેની સુંદરતા નો આનંદ માની શકશે.
સાચી વાત છે મોસમ અને પ્રકૃ ટી બંને આપણા જીવનના અમલ્ય ખજાના છે.
મોસમની સૌથી સારી વાત. એ છે કે તે કુદરત ના અનેક રૂપો આપણને બતાવે છે ને છે આ. નું વાતાવરણ સ્વસ અને શાંત. હોય ને ત્યારે મનમાં પણ પ્રશન્નતા અનુભવાય છે.
પ્રભાવ સીધો માનસના મન પર જ પડે છે.
ઘણી વાર હું વિચારું છું. કે વૃક્ષો નદી અને પર્વતો. કેટલા વર્ષોથી પોતાની રીતે કુદરતની સેવા કરતા આવ્યા છે.
ખી શકીએ છીએ. જેમ કે ધીરજ, સ્થિરતા અને સહન શક્તિ.
તેઓ તો એ સાચી વાત કીધી છે. મને તો વૃક્ષોની હળલી જોતા જ મનમાં તાજગી આવી જાય છે.
હા. હરિયાારી માત્ર આંખોને જ નહી મને પણ શાંતિ આપી એ છીએ.
હવે મોસમાં લોકો બહાર ફરવા જાય છે અને કુદરત નો આનંદ માને છે.
પરિવાર સાથે બગીચામાં સમય પસાર કરવાનું પસંદ કરતા હોય છે.
પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી જીવનમાં સંતુલન જરવાઈ રહે છે.
સાચી વાત. માણસ જેટલો કુદરતની નજીક રહે છે તેટલો વધુ આનંદ અનુભવે છે.
મહોત્સવના બદલાવ આપણને એ પણ યાદ અપાવે છે કે પરિવર્તન જીવન એક સ્વાભાવિક ભાગ છે.
સાચી વાત છે. જેમ મોસમ બદલાય છે ને તેમ જીવનના નવા નવા અનુભવો આવતા રહેતા હોય છે. અને એ જીવનને રસપદ બનાવતું હોય છે.
તે એ કુદરત માણસની સૌથી સારી મિત્ર છે.
ચે જઈએ છે ને ત્યારે મન હરવું જ થઈ જતું હોય છે.
આકસ્માત હતા વધારે જુદો જોત
અને ક્યારેક તો વાડરોના આકારોમાં પણ
મને ખુલામ મેદાનમાં ઉભા રહીને દૂર સુધી ફેલાઈ જશ તે જોવાનું ખૂબ ગમે છે.
સમયે આસપાસને શાંતિ મનને ઘણો આરામ આપતી હોય છે.
કુદરતને ખાસ સ્વાદ એ તે કોઈ ભેદભાવ રાખતી નથી દરેક ને સમાન આનંદ આપ પે છેયાન
સાચે કહ્યું, પ્રકૃતિજી ના સૌંદર્યના આનંદ લેવા.
માધવ થોડો સમય કાઢીને, તે નજીક જોવું. પડે, અને પછી તેનો આનંદ આપોઆપ મરવા લાગે છે.
સુધ મનમાં રહેતો હોય છે.
ઘણી વાર લોકો પોતાના વ્યસ્ત જીવનમાં, કુદરતમાં સમય જ કાઢતા નથી.
વચ્ચે પસાર કરીએને, તો મનમાં નવી ઉર્જા આવી જતી હોય છે.
મોસમનો બદલાવ સાચ કુદરતના રંગો પણ બદલાતા રહે છે, અને એ દ્રશ્યો હમેશા આકર્ષક લાગે છે.
સુંદર અને આનંદદાયક બનાવે છે.
જેનું કુદરતી વચ્ચે બેસું જ છું ને, ત્યારે મને સમય નું પણ ભણ રહેતું નથી.
હા, કારણ કે કુદરતનું સૌંદર્ય એવું છે કે માનસ તેને નિહાળ
વૃક્ષોની દારી પર બેઠ ફેરાબો પક્ષીના કલડા સાંભળીને મન ખૂબ પ્રસન્ના થઈ જાય છે
ચહેરા પર સ્પર્શ કરે ને ત્યારે એક અલગ જ શાંતિ નો અનુભવ થતો હોય છે
મને તો એવું લાગે છે કે કુદરત
હા સાચું કહ્યું ક્યારેક ધીરજ ક્યારેક સહનશક્તિ અને ક્યારેક સતત આગળ વધવાની પ્રેરણા પણ આપે છે
જયારે આસપાસ હરિયાળ છવાયેલી હોય છે ને ત્યારે આંખો ને પણ ઘણ આ આરામ મળે છે
હા અને મનમાં રહેલી ઉદાસી પણ ધીમે ધીમે દૂર થવા લાગતી હોય છે
ઘણા લોકો પોતાના. નો વપરાશના સમયમાં પ્રવૃત્તિની વચ્ચે ફરવાનું પસંદ કરે છે.
અને આનંદ, અનયંત્ર સહેલાઈ થી મળતા નથી હોતા.
મને તો લાગે છે, કે પ્રગૃતિની નજીક રહેવું, પણ એ એક પ્રકારનો આનંદ જ છે.